આયો.
હા.
હા
એજ અવાજ નથી આવડ્યો અમુક વાર એટલે.
હ તો નેટર્કિશ તો કટ થઈ જાય છે.
નઈ ખબર એવું થારું છે કોઈ વાર.
આ દઈ દેશે ની જવા દેને ફોન કરું ને
કઈ રહ એને હલો.
હા.
કેરીઓ કે.
હ ની ની કરે એ લોકો કોઈને કોલેજ નહી લાગે એટલે પછી મે ચલ
હમ બરાબર સે.
ધ્રુવતિ ના કિલ્લા તી ફોન કરી છે, ફોન નયુજ કે, હારી.
મારા કાલે કાલે બ ડે ત્યાં વિશ કરી પછ કઈ તો ત્રણ ફણ મારા આવજ એટલે હમ
હા અરે હું કરવાની મ નહી ખજ પડી એલી
તો કે પૂઈશું ને મેં બી વધારે કાલે કઈશું કે ફ્રી છે કેમ કને
હમ
પછ તે એમ જાણી છે એટલે પછ મે કઈધું આપડે નાના હતા કોહી કઈ ન એટલે
પગયા કેન ગતાાપા હલો, હલો.